નમસ્તે બેન કેમ છો?
હા હું મજામાં છું તમે કેમ છો?
જે મૂબી માં મજમાં હું. અ આજે આપણ નત સંગીત અને મજ મનોરંજન વિશે. વાત કરીએ.
હા આ તો બહુ સરસ વિષય છે. આપણે જરૂરથી આના વિશે આ તો બહુ જ રસપ્રદ વિષય છે. અને નૃત્ય અને સંગીત તો જીવનમાં આનંદ ભરી દે છે.
એકદમ સાચું સંગીત એ મનની ભાષા છે. જે ભાવના શબ્દોથી વ્યક્ત નથી થઈ શકતી તે સંગીત દ્વારા વ્યક્ત થઈ જાય છે.
બિલકુલ એકદમ સાચું કહ્યું તમે આ સંગીત સાંભળવાથી મન શાંત થાય છે. તનાવ ઓછો થાય છે અને મન પણ પ્રસન્ન થઈ જાય છે.
આજ કલના વ્યસ્ત જીવનમાં સંગીત એક પ્રકારની દવા સમાન બની ગઈ છું.
સાચું કહ્યું તમે. અ સમય ભજન અથવા મધુર સંગીત તો દિવસ બહુ સકારાત્મક રહે છે.
નાતીવ પણ એંતલું જ મહત્વ છે નાતિયું ફક્ત વ કલા નથી પણ એક પ્રકારની કસરત પણ છે.
બિલકુલ નૃત્ય કરવાથી શરીર સ્વસ્થ રહે છે આત્મવિશ્વાસ વધે છે અને મન પણ આવે નત્ય આપણા માટે, એક સાચું જ કીધું. સલા નથી પણ એક પ્રકાર. આપણે ન્ય કરીએ તો આપણું આખું શરીર છે એ. ચલન ચલન થાય છે. એમાં અને એ કલ આપણું જે શરીર છે એ. રખપુર મે રહે છે
બિલકુલ ગુજરાતમાં ગરબા અને ઈન્ડિયા નૃત્ય ખુબ પ્રસિદ્ધ છે. છે.
દાંડિયા નિત્ય. બલ નવરાત્રી તો આખું ગુજરાત ના ગરબાની ધૂન પર ઝૂમી ઉઠ. છે. અને નવરાત્રી ન તો ગુજરાતમાં બહુ વિશેષ મહત્વ છે.
બિલકુલ ગરબા ફક્ત નત્ય નથી પણ આપણી સંસ્કૃતિ અને અને પરંપરાનું પ્રતીક છે
સાચી વાત કહી નાના બાળકોથી લઈને યુવાનો અને વૃદ્ધા બધા જ ગરબાના રમવાનો એટલો આનંદ લે છે એટલો આ આનંદ માણે છે કે એ પોતાની વય પણ ભૂલી જાય છે આમાં
હા તમને કઈ સંગીત વધારે પસંદ છે
અ મને તો એકદમ જે ધીમો ધીમો વાગે છે સુગમ સંગીત એવું મને બહુ જ પસંદ છે અને ભજન તો મને ખૂબ જ પસંદ છે તમને મને કોયો પસંદ છે
મને તો લોકગીત અને ફિલ્મી ગીત બંને પસંદ છે
બહ સારું જો ને લોકગીતમાં આપણી સંસ્કૃતિ અને લોકજીવનની જ લગ જોવા મળે છે આપણા જે વડીલો હતા એ લોકો આપણી સંસ્કૃતિને આપણે ગીતોમાં પરોવી નાખતા હતા અને પછી ગીતો ગાતા હતા તો આપણા જે પોરા છે જેી છે એમાં આપણી સંસ્કૃતિનું આપણને દર્શન થાય છે
હા લગ્ન ગીત હાલ રડા અને લોકગાયન આજે પણ લોકપ્રિય પછે
બિલકુલ સાચું છો તમે લગ્નમાં ગાયેલા ગીતો અને જે લોકગાયન છે એ તો લોકોમાં બહ જ પ્રસિદ્ધ છે સાથે સાથે આપણે જોઈએ તો સંગીતના પણ ઘણા પ્રકાર હોય છે જેમ કે શાસ્ સંગીત પછી લોકસંગીત સુગમ સંગીત ભજન અને આધુનિક સંગીત બધા જ પ્રકારનું સંગીત છે એ સાંભળવામાં અને મનને બહુ જ સુખ આપે છે
હા શાસ્ત્રીય સંગીત સંભવ સંભાળવા માટે ધીરજ અને સમજ બંને જરૂરી છે
બિલકુલ એકદમ સાચું કહ્યું તમે પણ જેને શાસ્ત્રીય સંગીત સમજાય તેને અજબ જ આનંદ મળે છે કારણ કે શાસ્ત્રીય સંગીત એક અલગ જ પ્રકારનું અ જ્ઞાન વાળું સંગીત છે તો એને સમજવા માટે અલગ જ થોડું મગજ જોઈએ તો એ જ આનંદ મા આવી શકે છે
હમ સાચી વાત કે મનોરંજન વિશે તમારું શું માનવું છે
આ મનોરંજન જીવનનો મહત્વનો ભાગ છે આપણે જોઈએ તો સતત આખો દિવસ આપણે. કામ કરતા રહીએ છ છીએ તો કામમાં ને કામમાં આપણે કેટલી બધી વ્યસ્તતાથી આપણે સતત કંટાળી જઈએ છીએ. તો એના વચ્ચે જો આપણને થોડોક મનોરંજન મળી રહે તો આપણો થાક થાક મન પણ થોડો શાંત થઈ જાય છે. થકાન ઓછી થઈ જાય છે અને તવ પણ ઓછો થાય છે એટલે મનોરંજન તો આપણે જીવનમાં મહત્વનો ભાગ ભજવે છે
હા એટલે થોડો સમય મનોરંજન માટે જરૂર કાઢવો જઈએ
બિલકુલ સ સમય આપ આપણને થોડો સમય તો અ જીવનમાં આવો કાઢવો જોઈએ, જે એનાથી આપણે થોડુંક મનોરંજન કરી શકીએ. ભલે થોડુંક ક્યાંક, કોઈ દિવસ થોડીક પુસ્તક વાંચી શકીએ, કોઈ સંગીત સાંભળીએ. કોઈ ફિલ્મ જોઈએ અને કોઈ રમતો રમીએ. આ બધું મનોરંજનનું એક ભાગત છે. આનમ આ કરીને આપણને બહુ જ શાંતિ પણ અ-પ્રાપ્ પ્ત થાય છે.
અ-હા થાસ સ સચી બાત બોલી. પરિવાર સાથે સમય પસાર કરવો ઓ પન એક સુંદર મનોરંજન છે.
બિલકુલ સાચું કહો છો તમે. પરિવાર સાથે હસવું, ગાવું, વાતો કરવી વી રમવું અને બાળકો સાથે થોડો સમય વ્યતીત કરવો એજ તો આપણે જીવનનો આનંદનો સમય છે.
હા પહેલા લોકો જીવંત કાર્યક્રમો જોતા હતા. હવે મોબાઇલ અને ઇન્ટરનેટ ઇન્ટ પર વધારે સમય પસાર કરે છે.
એ તો તમે સાચું કહ્યું. પેલા તમને ખબર છે. નુક્કડમાં નાટક થતા હતા તો લોકો બધું એ-એવું જીવંત કાર્યક્રમ જોતા હતા. પણ હવે જે ટેકનોલોજી ક્તિના કારણે અમા મનોરંજન ના સાધનો પણ બદલાઈ ગયા છે અને મનોરજન રંજનના સાધનો પણ વધી ગયા છે અને એનો ઉપયોગ વધારે જોવાવામાં મળે છે.
સાચુ-ઉ વધારે મોબાઈલ જોવાથી સમયનો બગાડ થાય છે.
બિલકુલ અને એ આરોગ્ય પણ પણ અસર કરે છે. વધારે મોબાઈલ જોવાથી આ બાળકોની આંખો પર અસર થાય છે, મોટાઓની પણ આંખો પર અસર થાય છે. તો વધારે સમય જોવાથી માણસ તણાવમાં જતો રહે છે.
હા અમ-મ બાલકોના પર આઉટડોર ગેમ, સંગીત અને સાંસ્ક્રતિક ગતિવિ-ધિઓમાં ભાગ લેવા પ્રોત્સાહિત કરવું જોઈ જોઈએ.
બિલકુલ, આથી તેમનો સર્વાંગીણ વિકાસ થાય છે એટલા માટે બાળકોને આપણને વધા વધારે થી વધારે આવી પ્ર-સ- સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે જરૂરથી આપણને પ્ર પ્રોત્સાહિત કરવું જોઈએ.
હમ-મ સંગીત શીખવાથી બાલકોમાં એકાગ્રતા અને અનુશાસન આવે છે.
હા બિલકુલ, અને નૃત્ય શીખવાથી આત્મવિશ્વાસ વધે છે, ને મંચ ઉપર બોલવાની હિંમત પણ વધે છે.
અનેક લોકો સંગીતને કરિયર તરીકે પણ પસંદ કરે છે.
હા ગાયક, વાદ દ- સંગીતકાર અને નિત્યકાર તરીકે સફલ કરિયર હવે આપણે જોઈશું. શકીએ છે. કેટલા બધા જે સંગીતકારો છે, ગાયકો છે, વાદકો છે નૃત્યકારો છે. આ બધાએ પો આ-આ જે અ કરિયર છે એને પોતાનો અ રોજગારનો એનાથી એમને બહુ સારો રોજગાર પણ પ્રાપ્ત થયો છે.
સાચી વાત. નાના શહેરા અને ગામ-ડા ઓમાંથી થી પન પ્રતિભાશાલી કલાકાર આ- આગલ આવે રહે છે.
બિલકુલ સાચું કહો છો તમે. મનોરંજન તો સ્વસ્થ અને સકારાત્મક હોય તો જીવન વધારે સુંદર બને છે.
હા મનોરંજન એવું હોવું જોઈએ જે જ્ઞાન સંસ્કાર અને આનંદ આપે.
બિલકુલ આખીરમાં હું તમને એવું એટલું જ કહીશ કે નત્ય સંગીત અને મનોરંજન જીવનના રંગ છે અને આ રંગો વિના આપણું જીવન નિરસ લાગે છે. એટલે આપણને નુત્ય સંગીત મનોરંજન માટે જરૂરથી ઉપયોગમાં લેવું જોઈએ.
ખૂબ સરસ વાત કરી આજે.
મને પણ ખૂબ આનંદ આયો. તો ચાલો તમે બી તમે બી કુશલતાથી રેજો આપણેે ફરી મળીશું.
આવજો,
આપ ભી આઓ જો,